હલો હા કેમ છો મજામાં
હા બસ મજામાં તમે કેમ છો
હા બસ હું પણ મજામાં અવાજ આવે છે ને મારો
હા હા બોલો બોલો
હમ આ તો વિચારતી હતી કે જીવનમાં સફળતા મેળવવા માટે આ આપણને શું શેની વધારે જરૂર હોય આપણે મહેનત કરવી જોઈએ કે આપણેે બધું નસીબ પર છોડવું જોઈએ
ઓ આ તો ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે હા તમે કીધો એ અ મારા મત પ્રમાણે તો મહેનત સૌથી વધારે મહત્વની છે નસીબ કદાચ થોડો સાથ આપે પરંતુ સતત સફળતા તો મહેનતથી જ મળે છે
હા હું પણ મોટે ભાગે તમારી વાતથી સમજ છું પરંતુ ઘણા લોકો એવું કહે છે કે જો નસીબ સારું ન હોય ને તો કેટલી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી તેથી તેઓ નસીબને વધારે મહત્વ આપે છે પણ જો આપણે આપણા લક્ષ્યને લઈને આપણે એટલા બધા જ અ પ્રભાવિત હોય તો આપણે આપણા લક્ષ્ય પર કામ કરવું જોઈએ આપણે મહેનત કરવી જોઈએ અને અ સમયસર એમાં અ સી ક વ્યવસ્ સ્થિત આપણા આપણા આપણા જ પૂરેપૂરા અ વિચારોથી લઈને આપડે બધો જે સક્ષમ રહેવું જોઈએ કે ના બસ હવે મારે મહેનત કરીને એ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે તો આપણેે સફળતા મેળવી શકીએ છીએ
હા એ તો તમે સાચી વાત કીધી છે કે આ આપણે જે છે એ આ અમુક વાર થાય છે એું તમે કીધું એમ કે કેટલી મહેનત કર્યા પછી જે છે. એ સફળતા નથી મળતી પરંતુ અ કેહેવાય ને કે અ નસીબ જે હોય એ થોડી આપણા હાથમાં છે આપણા હાથમાં શું છે મહેનત તો જે આપણા હાથમાં જે આપણે એના પર કામ કરીશું તો કદાચ વસ્તુ ન પણ મળે પણ આપણેે એવું તો કહી શકીએ ને કે મહેનત કરીેથી. જો બધું જ આપણે નસીબ પર બેસી રહીશું તો આપણને એમાંથી કઈ મળવાનું નથી. જો કોઈ વિદ્યાર્થી આખો વર્ષ અભ્યાસ જ ન કરે અને પછી પરીક્ષા પહેલા કહે કે મારું નસીબ સારું હશે તો હું પાસ થઈ જઈશ તો એવું થોડી શક્ય છે એમ.
હા એ તો તમે ઘણી સારી વાત કીધી પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે આપણે નિયમિત અભ્યાસ કરવો જ પડે. શિક્ષકો પણ હંમેશા એ જ કહે છે કે મહેનત મહેનતનો કોઈ વિકલ્પ નથી. અને આમ જોઈ લ તો જો ખેલાડીઓ જ ને જ જોઈ લો તેઓ રોજ કલાકો સુધી પ્રેક્ટિસ કરે છે. જો તેઓ માત્ર નસીબ ના ભરોસે રહે. તો ક્યારેય ચેમ્પિયન ના બની શકે તેમની સફળતા પાછળ વર્ષોની મહેનત અને શિસ્ત હોય છે જેમ આપ જેમ મેં આગળ કીધું એમ કે આપણે અ કોઈ પણ જો લક્ષ લક્ષ્ય માટેની આપણે સફળતા જોઈતી હોય તો એની માટે આપણે ખૂબ મહેનત કરવી જોઈએ અને અને યોગ્ય શસ્ અને નિયમિત અભ્યાસથી આપણે એના આપણે સફળતા તરફ જઈ શકીએ છ છેએ.
હા એ તો તમે સાચી વાત કીધું. અને તમે જેમ અ સ્પોર્ટ્સની વાત કરી ખેલાડીઓની વાત કરી એમ વ્યવસાયમાં પણ આવું જ હોય છે. કોઈ વ્યક્તિ નવો વ્યવસાય શરૂ કરે ત્યારે શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. ઘણી વખત નુકસાન પણ થાય છે પરંતુ જો જો તે હિંમત ન હારે અને સતત મહેનત કરતો રહે તો ધીમે ધીમે સફળતા મળવાની શક્યતા વધી જાય છે અને અ આના ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે. જેમ કે એક પ્લેયર નું ઉદાહરણ આપણે લઈએ અરુણિમા સિન્હા એની અંદર કેવું હોય છે કે ટ્રેનમાં જતી હોય છે એ વોલીબોલ પ્લેયર હોય ટ્રેનમાં ટ્રેનમાં જતી હોય છે અને કોક ગુંડાઈ કે કઈ એનું ચેઇન ખેંચવાની કોશિશ કરે છે ને એ ધક્કામાં એ છે ટ્રેનમાંથી પડી જાય છે. તો એનો પગ જે છે એ કપાઈ જાય છે એનો પગ કપાયેલો હોવા છતાં પણ એ જે છે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે અને એની કહાની જે છે પાઠ્યપુસ્તકોમાં તડવામાં આવે છે. તો આવા લોકોને જોઈને આપણને સમજાય છે કે હા નસીબ નો ફેક્ટર તો છે આપડા સફળતાઓ થવામાં ના થવામાં પણ જો આપણે સતત મહેનત કરતા રહીશું એક દિશામાં ન કામ લાગે તો બીજી દિશામાં મહેનત કરીશું. તો જે છે આપણને સફળતા આજે કે કાલે મળવાની છે અને આપણી મહેનત ક્યારે વેસ્ટ નહી જાય આપણે જે શીખ્યું હશે અનુભવ લીધો હશે એ એક ફિલ્ડમાં નહીિ તો બીજી ફિલ્ડ માં આપણને કામ લાગવાનું જ છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કધી અને દુનિયાના મોટા વૈજ્ઞાનિકો ઉદ્યોગપતિઓ કલાકારો અને ખેલાડીઓની સફળતાની પાછળ પણ વર્ષોનો સંઘર્ષ હોય છે. આપણે તેમની સફળતા જોઈએ છીએ પરંતુ તેમની મહેનત ઘણી વાર આપને દેખાત નથી એમ બસ આપણે એવું જ વિચારીએ છીએ કે આ હમણાં નસીબ કિલ્લા સારા છે કે એમની પાસે અ એ આટલા બધા સફળ થયા આ કલાકારો કેટલા સારા છે કેમની આ કલાકારો નું નસીબ કેટલું સારું છે કે એમને આટલી સારી કળા આવે છે કેટલી આપણે જ જાતે વિચારી લઈએ છ છેીએ કે ના એમની પાછળ નસીબ છે પણ એવું આપણે જોતા નથી કે એની પાછળ એ એ સફળતા એમને મળી છે એની પહેલા એમને કેટલો સંઘર્ષ કેટલું કેટલી મહેનત કરી હશે- અને કેટલા રાત દિવસ એક કર્યા હશે ત્યાર પછી એમને આ સફળતા પ્રાપ્ત થઈ હશે
હા -એ -જ તમે સાચી વાત કીધી છે કે અ -આપણેે -ઈ-એ બધું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ કયા વ્યક્તિ એ ક્યાં મહેનત કર્યું છે ને કેવી રીતના સફળતા પ્રાપ્ત થઈ હશે એમ અને -અ-મેં- કીધું એમ- કે એમના શીબ નો ફેક્ટર તો છે પરંતુ જો મહેનત કરીશું -તો આપણને સફળતા મળશે જ પરંતુ આપણેે એ વાત જે છે એ સાવ નકારી ના શકીએ કે-અ-હ અમુક લોકો એવું સોના નો નસીબ લઈને આવે છે કે એ નસીબે એમની આખી જિંદગીની ચાવી જ બદલી નાખીએ એમ- આપણે એવા ઘણા ઉદાહરણો ઉદાહરણ લઈ લઈએ જેમ કે રાનુ મંડલ છે વચ્ચે એના નસીબ ના લીધે એ કેટલી ફેમસ થઈ ગઈ હતી પછી અમુક જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હોય છે એ એક જ વાર એક એમની એક વાયરલ ક્લિપ થઈ જાય કે એક કંઈક થઈ જાય તો એટલા બધા ફેમસ થઈ જતા હોય છે -અને ખાલી ફેમસ થ ફેમસ થવાથી ખાલી ફેમસ જ જે પ્રખ્યાત જ પ્રખ્યાતતા જે એમ ને નથી મળતું પરંતુ એમની સાથે એમ એમની સાથે ઘણી બધી બ્રાન્ડ કોલાબોરેશનસ ઘણા બધા પૈસા પણ આવે છે તો આવી બધી ચમક ધમક ધોઈ આ ચમક ધમક જોઈને અમુક વાર જે વિદ્યાર્થી હોય સ્ટુડન્ટસ હોય એમને એવું થાય છે- કે આવી રીતના જો થોડીક જ- વાર ના એક- ક્લિપ થી કે- એનાથી જો બધું મળી જતું હોય તો અમે આટલું બધું અમે કેમ કરીએ છીએ- એમ કે અ- આટલું જો ભણવાથી આટલું બધું તો અને પૈસા જે સરખામણીમાં એ લોકોને વધારે મળતા હોય છે આટલા બધા પૈસા જો આજ કરવાથી મળી જતું હોય તો અમે કેમ ભણીએ એમ પરંતુ બીજી એક વસ્તુ પણ છે કે એ લોકોની જે એ લોકો જે પ્રખ્યાત થયા છે એ શોર્ટ ટર્મ માટે હોય છે -કારણ કે લોકોને તો એન્ટરટેનમેન્ટ
હા